હપ.
હલો.
હા બોલ.
હા શું કરે છે?
બસ બેઠી છે જો, સુઈ જઈશું હવે.
બરો
હ હો હાવ હાવ હમ્મ બોલ. શું ચાલે?
બહુ જોરદાર ગરમી ચાલે છે.
હા ગરમી તો છે. જોડે જોડે ચોમાસું બી થોડુંક. થોડું
અરે.
હ.
સ્નો પડવાનો હતો.
હા, આગાહી છે વરસાદનીને એની બેવની બરફ અને વરસાદની હા. હજુ આગાહી છે, રવિવારે વરસાદની. ગુજરાતમાં હા ગુજ ગુજરાત કચ્છ સાઈડ એવું કઈક, કંઈક મેં જોયું તું ન્યૂઝમાં કે રવિવારની
નડિયાદ માં ભુક્કા કાઢી નાખશે એવો વરસાદ પડશે.
અહ અહ સમાચારમાં બતાવતા હતા કે રવિવાર સુધી ધીમાં વરસાદ પડશે બરાબર નો વાવાઝોડું આવશે એવું એવું મેચ સવા આજે સવાર જોયું હતું સમાચારમાં
સમાચારમાં
હમ્મ. સમાચારમાં તો જોઈએ હવે રવિવાર એમય તે વાતાવરણ ના જોકે વાતાવરણ તેવું છે અમણાનું, વાદળા હોય છે તે બપોરે આમ જોજે તું અમુક અમુક વાર કેવું આમ વાદ દળું ના વાદળા આઈ જાય અમુક વાર, આમ ચોમાસામાં કેવું હોય હોય વાતાવરણ
હા, હા, એતો છે. અમે પરીક્ષામાં જતા હતા ને તારે જોયુંતું
હા, એટલેજ ને એવું હા
હા, તું બોલ તું બોલ મારે એક ફોન આવે છે.
એટલે એવું વાતાવરણ થઈ જાય ને એટલે લાગશે જ કે લાગે છે કે વરસાદ પડશેજ એમ બરાબર ન એટલે થોડો ઘણો તો આવશેજ વારસાદ. બઉ નહી તો થોડો થોડો તો આવશે પણ આવશે અ એટલે બધું ભેગું ચાલે છે બધી ઋતુી મિક્સ ચાલત બધું આમ કોકવાર ઠંડી લાગે કોકવાર આમ તાપ લાગે જ બરાબર નો અને આમ વચ્ચે વરસાદ પડી જાય છે.
ગડી પકડાઈ જાય હા જોજે હા પેલી રીલ વાયરલ નથી થત કે એલ પ એલપીજી શોર્ટેજ જોઈ લીધી ઉનાળો જોઈ, લીધો શિયાળો, જોઈ લીધો, ચોમાસું જોઈ લીધું અ પછી યો હોળી જોઈ લીધી
હોડી તોરી હા ધૂળે હોળી ધૂળેટી જોયેલીધી
આ જોએ તે જોય એટલે બહુ કલાય્મ, વાતાવરણમાં ફેરફાર આઈ જા, થઇ જાય છે.
હ હા બહુ જ ચેન્જ થાય પણ હમણાં તો વાતાવરણ બહ જ બદ
હમ હમ સાંવળતું હા હા અ હમણાો થોડી વાર તો બોલ્યા કર
હા એટલે તે તે દિવસે હમણાં કેવું આપણે એકદમ થી જ આમ વરસાદ આમ વાવાઝોડું આવ્યું હતું અને વાતાવરણ એવું થઈ ગયું હતું આપણું એમ
હમ હ હ હ હ.
એલે આવું વાતાવરણ ચાલે છે એમ ઘડીકમાં વરસાદ આવે ઘડીકમાં અ તાપ લાગે બરાબર નો ઘડીકમાં આમ પછી પાછું આમ ઉનાળા ઉનાળો આઈ જાય પછી સવાર માં ઠંડી લાગે પણ હમ. આવું બધું ચાલે છે એમ અને આવામાં પછી બધા વધારે બીમાર પડે કંઈક થાય એમ શરદી ઉધરસ ને એવું થાય ને આવું બધું થાય પછી
એટલે આ સિઝન જ એવી થઈ ગઈ છે ને કે બધું મિક્સ. થઈ ગયું છે એમ શિયાળો ઉનાળો ચોમાસું એવું બધું તો. ત્રણે ઋતુઓ ભેગી થઈ ગઈ છે. અચ્છા. પછી એમાં બધા વધારે બીમાર પડે છે.
પેલી રીલ નથી જોઈ બીજી હતી જેમાં કહેતા હતા કે છબ્બીસ મે તો દુનિયા હી ખતમ હ
હા લાગે છે હવે સચમુંચ ખતમ થશે
હા એમનો પાછો ઇન્ટરવ્યૂ લીધો અને કહે છે કે ડેટ તો કેે ડેટ તો કે મુજે નહીં પતા
હા હ.
બટ સત્તાઈસ નહી હોયગા
હા. સત્તાઈસ નહી હોયગા ઉસે પહેલે ખતમ હો જાયગી
જ થઈ. તને ખ્યાલ છે કેટલી કેટલી ભીડ હતી.
અહીંયા, પેટ્રોલ પંપ હે ને
હા.
હં અં. પણ બધા એવું કહેતાતા કે એ અફવા ફેલાઈ તી
અફવા તો હતી, આમાં અફવા કેમની હતી કે જે પેટ્રોલ પંપ્સ પ પંપ હોયને એમનેે પે અં જે આ કંપનીઝ હોય, જેમ કે ઇન્ડિયન ઓઇલ છે.
હં.
પછી, આ હિન્દુસ્તાન પે પેટ્રોલિયમ છે.
હા.
અ અ બીજું કયું આયુ એચ પી, હિન્દુસ્
પી
પછી, પછી બીજું નાયરા છે, આ હા આ બધા શું કરે કે આ પેટ્રોલ પંપ પધમ ને પાંચ દિવસની ક્રેડિટે આપવા.
હા.
એટલે પાંચ દિવસ સુધી પૈસા ના લે, એટલું ઉધા પાંચ દિવસ ઉધારમાં એમને આપે, એટલે ત્યાં સુધી શું, એ લોકો શું કરે, કે એ જે માલ આપ્યો હોય ને એ પાંચ દિવસની અંદર વેચી દે, અને અં પછી એમને પેમેન્ટ કરવાનું. પણ હવે શું કર્યું, કે આ શોર્ટેજનું આ બધું વોર્નું થયું ને, એટલે અ એ લોકો એડવાન્સમાં પેમેન્ટ લેવા માંડ્યું. અને એમાં શું સીન થયો, કે હા, એમ એમને જે અ પહેલાનું બાકી હતું. ક્રેડિટ પર જે આપ્યો હતો એટલે પેટ્રોલ પંપ હલો.
હલો.
હા બોલ. હલો.
હલો.
હલો.
અવાજ નહીં આવતો.
અવાજ આવે છે?
હા આવ્યો.
હા હા. આઈટલે જેલે પેટ્રોલ. પંપ ઓનર્સ હોય ને એમને જે પેલા ક્રેડિટ પર લીધું હોય એની પેમેન્ટ કરવાની. અને બીજાની એડવાન્સમાં પેમેન્ટ કરવાની. એટલે એમને લોડ પડી ગયો અને અમને એડવાન્સમાં કરવાની હોય ને એટલે એમને અ જે. ટેન્કર બોલાવાનું હોય ને એ બોલાયું નહી એટલે એના લીધે શોર્ટેજ. થ એટલે એમાં શું કહેવાયું કે શોર્ટેજ થઈ ગઈ હવે ફ્યુલ નહીં આવે. બાહ બધી જશે.
એટલે હા એટલે બધા. બધા લાાઈનમાં લાગી ગયા એમ. કે પછી એવું થશે તો એમ.
એક્સેસમાં જરાય પેટ્રોલ ન હતું એક્સેસમાં નહી કે બાઈકમાંય નહી એટલે મારે તો જવું પડે એવું જ હતું કેમ કે બીજા દિવસ એક્ઝામથી મારા
હા.
બીજા દિવસ એક્ઝામ હતી મારે
હા પછી માલિક આય તું લાઈનમાં ઊભો થ હતો
થી મળ્યું
હા હા કેમ કે ભીડ તો બહુ જ હતી વધે એમ
મિનિમમ બસ્સોથી અઢીસો લોકો હતા
હા બધા પેટ્રોલ બમ્બે એવું હતું એમ
અરે તું શું વાત કરે છે હું અહીંથી ડપ પણ ગયો દમણથી આગળ દાવડા ગયો દાવડાની આગળ ઝાલોદ ગયો ત્યાંથી છેક અ રજવાડ જ સુધી ગયો. વિચાર તોય ના મળ્યું. તો છેલે છેલે અહીંયા અહીંયા આયો અને ઓળખાણ લગાઈ તો પછી મને પાંચ મિનિટમાં મળી ગયો.
તો એ વસ્તુ પેલા કરી હોત તો આટલું બધું છેેક જવાની જરૂરના પડે ન તો પેટ્રોલ બી ઓછું બરત.
હા મારે તો ઓલરેડી પેટ્રોલ ન હતો. મારે તો ઓલરેડી પેટ્રોલ ન હતું પણ આમાં શું થયું કે પહેલાં મેં ભીડ આમાં આમાં શું થયું કે હું બધાની પાછળમા લાગવાનું હતું. બટ હું આટલું આગળ ફરીને આવ્યો ને એટલે હું રોંગ સાઈડ પર આવેલો એટલે હું ડાયરેક્ટ સામે જઈને ઉભો રહી ગયો. એટલે તારે પેલાને ખબર પડી કે આ તો અને પહેલા કરી આપવું પડશે એટલે સંભવ હા ઓળખાણ લગાઈ. અને વચ્ચે હું મને લઈ લઈ લીધો.
હમ્મ બરાબર બરાબર.
એટલે અને કેમ વચ્ચે લો છો. આ વચ્ચે આવી ગયો આવું ના ચાલે પબ્લિક નાગાઈ પર ઉતરી આવે. હા પબ્લિક કલાક બે બે કલાકથી ઊભીતી.
બહુ જ ભીડ હતી પણ.
તા છે ને અમાર બાજુની સોસાયટીમાં રહેતા એ ઓલમોસ્ટ દોઢ કલાક ઊભા રહ્યા હતા તારે એમનો નંબર આયો. અને મારો નંબર પાંચ મિનિટમાં આઈ ગયો.
થાય ઓળખાણ હોય ને તો વાંધો ના આવે કામ લાગી જાય. અવા ટાઈમે
હમ્મ. પણ આમાં ઓળખાણ બહુ જૂની છે. અમે આ પેટ્રોલ પંપ થી છેલ્લા પંદરેક વર્ષથી પેટ્રોલ ભરાઈએ છે
ઓહ ઓહ તો ઓળખે તે ના વાંધો આવે હમ હા તો તો ના વાંધો આવે
પણ આમાં શું આપડે વાંધો ના હોય પણ જે લોકો નાખ
હમ્મ.
એમનો તો વાંધો આવે ને અને એ પણ સ્વાભાવિક છે હજુ મારી આગળ મા નેઈ થાય
હા આપણને એવું થાય હ હ
તો હું કોકની આગળ જાઉં તો ઓફકોર્સ કોકની આંખ
હમ્મ બધાને થાય એવું નહિ ગમે તે આપડે હોય એ લોકોની જગ્યાએ તો આપણ નહી એવુંજ
થાય થાય
હા એને
હમ્મ
હમ્મ
અરે અ ખબર તારા સીવેજનું કામ ચાલે છે
હા
તો આ વખતે તમાર ઘર સાઈડે પાણી નહી ભરાય
ખબર નહી આવે અમારે તો એમ બી નહી ભરાતું ઘર સાઇડ પાણી
તમાર ઘર સાઈડ તો બહુ ભરાય
નથી ભરાતું અમે એકદમ સેન્ટરમાં રહીયએ છે હમ્મ એટલે મારે ઘરે ના પાણી આવે
પણ આ સાઈડે તમે આવો બહાર રોડ પર આવો
હા હા તો નડે એમ બહુ વરસાદ હોય ને આમ બહુ હેવી વધારે પડતો
હમ્મ
તો નડે બાકી ના નડે અમને બાકી મારે ધરાગળ કોઈ દિવસ પાણી ના હોય
સારું કેવાય નહી તો દર વર્ષે જ્યારે
આખા ગામમાં છે ને જયારે આમ બહુ જ પાણી ભરાઈ જાયને સળંગ પાંચ છ દિવસનો વરસાદ પડ્યો હોય ને અને આખા ગામમાં પાણી ભરાઈ જાય ને બધતી જ જગ્યા એ પછી છે કે છેલ્લે અમારે ઘરા પાણી આવે એન વગર ના આવે એટલે એ બાબતે બહુ હારું છે મારે ધરઆગળ
હારું કેહેવાય નહી તો જયારે વરસાદ પડે અ પેપર મોકા તો સમાચાર પર આવે તારે પેલું એ સાઈડ નું જ બ ત જરા અહીં આપડે વરસાદ પડન તારે પહેલું બતાવે વિડીિયો હોય કે ફોટો હોય અને તો એક્સપેક્ટેડ હોય જ કાં તો આવશે જ
હા એતો છે
ખજ સાંભળ સાંભાળ તને ફરી થોડી વાર હું કોલ કરો હા
હા, હા, વાધો
હા